હલો
હા હા બો
હા કેમ છો
હ આજનો આપડો ટોપિક પાણીકવું જોઈએને જળ એ એટલે એના ઉપર આપડે વાત કરીરી
હા હા બરાબર છે.
હા હા હા બરોબર છે કે હા એટલે કે જીવન જ જે આપડું. હા એટલે જીવન જ આપડું પાણી ઉપર છે કેમ કે પાણી વગર તો કઈક ચાલવાનું નથી એટલે પાણી જ આપણા જીવનનું એક અમૂલ્ય. સ્ત્રોત કહી શકાય કે જેનાથી આપણે પોતાની તરસ છિપાવી શકે એમ એટલે એક આપણું એક ગુણ નહીં પરંતુ એક મુખ્ય કહી શકાય સ્ત્રોત કે જેનાથી આપણે પાણી પીએ છે એમ અને અત્યારે તો લોકો પાણી ન અત્યારે બહુ જ બગાડ કરી રહ્યા છે એના વિશે તમારું શું કેવું છે કે બગાડ કરવો જોઈએ કે ના કરવો જોઈએ. પાણીનું.
પાણી નો બગાડ ના કરવા જોઈએ કારણ કે પાણી એ જીવન જે પાણી આપણને હંમેશા માટે જોઈએ છે લોકો કેટલા પાણી ન બગાડ કરતા જોવા મળે છે. થોડો થોડો ટાઈમે એ લોકો હોય છે. પણ આપણે પાણી ને સારી રીતે સાચવવું જોઈએ જેથી એ પાણી આપણને પણ બચાવે અને પાણીનો આપણે દુરુપયોગ ના કરવો જોઈએ. જો આપણને જેટલું પાણી જોઈતું હોય એટલું જ આપણે પાણીનું. ઉપયોગ કરવો જોઈએ તમારે શું કેવું છે એના પર બી.
હા કેમ કે પાણી આપડું એક જીવન જ છે એટલે પેલા તો પાણી વગર તો કશું ચાલવાનું જ નથી એમ એટલે પાણી તો જીવન ન મુખ્ય સ્તોત્ર કેવાય એટલે હ આ જનરેશનમાં તમે જોતા હશો કે પાણી નો બહુ જ બધો બગાડ થતો હોય છે એટલે પાણી વગર તો જીવન ચાલવાનું જ નથી એ મને પ્રદુષણ પણ અત્યારે પાણીના લીધે બહુ બધા લોકો પાણી ન બગાડ કરે જેના કારણે ગટર જે ઉભરાવે એવા ઘણા બધા કારણો બની શકે. છે એટલે મારું તો એવું માનવું છે કે ક્યારેક. આપડ ઘણો એવો અનુભવ તમને પણ થયો હશે અને મને પણ થયો હશે કેમ કે. જયારે ઘરમાં પાણી. ના આવતું હોય ત્યારે આપણને જે તકલીફ થતી હોય ત્યારે એવું થાય કે પાણી આપડે બચાવ્યું હો. ધસારો. તમારે એવું ક્યારે બનેલી છે ઘટના કે પાણી ના આવ્યું હોયને પછી.
ના એવું તો. એવું તો નથી બન્યું પણ મારે એમ કવું છે કે આપણે જે મનુષ્ય નું શરીર છે. એમાં આશરે સિત્તેર ટકા ભાગ તો પાણીનો જ બનેલો છે એટલે પાણી આપણે અ પીવું જોઈએ અને દૈનિક ઉપયોગમાં આપણે પાણીનોો ઉપયોગ આપણે પીવા માટે રસોઈ બનાવવા માટે નવા ધોવા માટે સાઈ માટે પાણીનો ઉપયોગ કરવામાં આવે છે અને જો આપણે. ખેતી કરતા હોય તો અનાજને પકાવવા માટે પણ એ પાણી નો ઉપયોગ કરવો. કરવામાં આવે છે. પણ એને જેટલું જોઈતું હોય એ પ્રમાણમાં જ આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. અને એનો વધુ પડતો બગાડ કરવો ના જોઈએ અને પાણી બચાવવા માટે આપણે અ જયારે આપણે સવારે ઉઠીને બ્રશ કરીએ કે વાસણ ધોઈએ તો નળને ખુલ્લો ના રાખવા જોઈએ જે ટાઈમ આપણને પાણી ની જરૂર હોય એ ટાઈમ આપણેે પાણી અ નો ઉપયોગ કરીને પાણી ઓછું બગાડ કરવું જોઈએ.
હા બિલકુલ છે કેમ કે પાણી વગર તો જીવન શક્ય નથી કેમ કે કોઈ પણ વસ્તુ આપણેે ખોરાક ખાઈએ છીએ તો એમાં આપડો મૂળ જે ભાગ છે પાણીનો રહેલો હોય છે એટલે પેલા સર્વ પ્રથમ તો આપણેે પાણી જોઈએ કેમ કે પાણી ના હોય તો જેના કારણે આપડે જેમ કે અ હા જેમ કે ક્યારેક અ અવાજ પણ એવો અ અલગ આવતો હોય કે જેના કારણે આ આપડે મોબાઈલમાં કઈક એવું કઈક ટાઈપ કરતા હોય જેના કારણે કેટલોક અવાજ અલગ થઈ જતો હોય છે એટલે એના કારણે પણ કાક ક્યારેક પાણી હમણાં જ અમારે એવી ઘટના બનેલી કે પાણી ભરાવાના કારણે ઘણું બધું એવું નુકસાન થયું છે કે જેના લીધે બઉ બધા લોકો હેરાન થાય છે એટલે પાણી ના હોય તો ક્યારેક એવું અંદરથી એવું થાય છે કે પાણી ના હોય એટલે કે જીવન જ નકામું છે ને જીવવું પણ બહુ અ જ અઘરું થઈ જતું હોય છે એટલે તમારું શું કેવું છે કે જીવન આનાથી અઘરું થ થશે કે પછી આવનારા સમયમાં શું લાગે છે કે પાણી ની અછત ત થવાની
હાલની હાલની પરિસ્થિતિ જોઈને તો એવું જ લાગે છે કે પાણી આમ થોડું ઓછું છે હવે તો વરસાદ પણ ઓછો જેવો આવ્યો છે પેલાના જેવું વરસાદ જ નથી અને આવનારી પેઢી માટે તો મુશ કેલ થઈ શકે એવું બની શકે અને આપણે જો પાણીનો બચાવો કરવો હોય તો ચોમાસાના વરસાદના પાણીથી આપણે પાણીની ટાંકીઓ બનાવી જોઈએ અથવા ભૂગર્ભ જળમાં ઉતારીને તેનો સંગ્રહ કરીને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ એ પણ આપણા માટે સારું કહેવાય
હા બિલકુલ કેમ કે પાણીનો સંગ્રહ કરવો જેના કારણે આપણે જેમ કે અ ચોમાસાની સિઝન હોય ત્યારે વરસાદ આવે છે ખુબ જ વરસાદ પડે એમાં પણ ગામડાની જયારે ગામડા માં તો કઈક અલગ જ વસ્તુ તું હે કે પાણી જે વરસાદનું આવે છે ભરી રાખે છે જેના કારણે બઉ બધી વસ્તુ સારી પડે છે એમ એટલે એ પણ એક પ્રકારની એક યોજના હોય કે જેના લીધે આપણેે પણ બહુ ઉપયોગી બનતી હોય છે એમ એટલે એ પણ એક વસ્તુ સારી છે કે સંગ્રહ કરો તો જેના લીધે લાંબા સમયે એનો ઉપયોગ થઈ શકે છે હા બરાબર
ને આપણે પા પાણીનો પાણીનો બગાડ અટકાવવા માટે આપણે છે ને જયારે વાસણ અથવા શાકભાજી ધોતી વખતે છે ને નળ ચાલુ રાખીને આપણે વાસણ કે શાકભાજી ધોતા હોઈએ છીએ ને તો એ પાણીનો બગાડ અટકાવવા માટે કે આપણે છે ને એ પાણી જેટલું આપણને જોઈતું હોય એટલા પ્રમાણમાં જ આપણે એને ટબમાં ભરી લેવું જોઈએ. અને પછી એ પાણીને આપણે એ પાણીથી આપણે વાસણીઆ તો શાકભાજી ધોવી જોઈએ અને જો આપણે આરો ફિલ્ટરનો પાણીનો પૂનહ ઉપયોગ કરવો હોય ને તો આપણે આરો માંથી જે નકામું પાણી બહાર નીકળે છે ને તેને એક ડોલમાં ભેગું કરીને પોતું કરવા વાસણ ઘસવા કે આપણે શૌચ સાફ કરવા માટે પણ વાપરવું જોઈએ જેથી આપણે પાણી નો બગાડ નહી પણ તેનો પુનઃ રીતે ઉપયોગ કરી શકીએ.
હા બરાબર છે કેમ કે પાણી વસ તું જ એવી છે કે એનો પાછો ઉપયોગ કરવો અઘરો થઈ જતો હોય એટલે કે પછી ક્યારેક એવું થતું હોય છે કે અમુક વસ્તુમાં પછી પાણી અમુક વસ્તુમાં એટલી બધી હદે જોઈ જતું હોય છે કે જેના લીધે આપણે એનો દુરપયોગ કરતા હોય છે એટલે અમુક વસ્તુમાં એવો એટલો બધો અવાજ આવતો હોય છે કે કઈક આજુબાજુ નો એવો કે એ પણ આપડે બહુ ધ્યાન રાખવું જોઈએ આથી ઘણી વાર એવું થઈ જતું હોય છે કે જેના લીધે જેમ કે આપણે સ્નાન કરવા જતા હોય છે ત્યારે પાણીનો આપડે બઉ બધો એવો દુર ઉપયોગ કર નાખતા હોય છે જેના કારણે પછી અમુક સમય પછી આપણને એ એના ઉપર નિયંત્રણ લાવવું ખુબ જ જરૂર છે. અને દરેક વ્યક્તિને એ વસ્તુ ખુબ જ સમજવી જોઈએ. કે ગાંધીજી પણ એકલોટાથી નાય લેતા હતા તો પણ આપણેે પણ એ વસ્તુને પાળવી જોઈએ જેનાથી આપણે આગળ જો વધી શકે છે શું કેવું છે તમારું એના ઉપર
એના ઉપર તો કરી ન એટલુ
હા હા બરોબર છે. કેમ કે પેલા એવી જ પરિસ્થિતિ હતી કે આટલો બધો પાણી નો વ્યય નતા કર હા. એટલે એ પણ વસ્તુ બહું સારી હતી એ અત્યારે તો કેવું થઈ ગયું કે ઘરે ઘરે બધાને નળ છે એટલે પાણીની સુવિધા પણ અત્યારે બહુ જ બધી સારી થઈ ગઈ છે અને ગામડે પણ અત્યારે પાણીની સુવિધા સારી છે એમ કેમ કે અમુક એવા પછાત ગામડાઓ છે કે જ્યાં પાણીની સુવિધા આટલી બધી નથી અને જેના કારણે પાણીની તો વેલ્યુ એ લોકોને જ સમજાય કે જે પછાત ગામડાઓમાં કે પછાત કોઈ એવા શહેરો આવેલા હોય છે કે જે છેવાડાના જે માનવીઓ ત્યાં રે તા હોય છે એટલે ત્યાં પાણી ની તંગી સર્જાય એટલે એ લોકોને પાણી ની કિંમત સમજાતી હોય છે એટલે એ પણ અત્યારે બહું સારી બાબત છે. કે અત્યારે આપડા આ દેશમાં અત્યારે પાણીની સમસ્યા બહુ ઓછી છે એટલે અત્યારે એસી થી નેવું ટકા ના લોકોની ઘરે પાણી ની સુવિધા થઈ ગઈ છે એટલે બહુ સારી બાબત છે અને તમે પણ પાણીનો દુરપયોગ ના કરતા હશો એવું પણ બની શકે ને ઘણી વાર દુરુપયોગ પણ આપડે ક્યારેક થતો હોય છે એટલે એવું પણ બ એવું છે બરાબર છે ને
હા હા બરાબર છે. અને આપણા સાઈટ એ પાણીનો આપણને એટલો બધો આમ ખબર નથી પડ તો કે પાણી કેટલું આપણેે બચાવવું જોઈએ આપણે કોઈ વાળામાં પાણી નો બગાડ પણ કરીએ છીએ પણ જયારે એમ આપડે એમ ઓ ચા વિસ્તારોમાં જેમ કે આપણે જઈએ ને પહાડ વિસ્તારમાં એ સાઈડ પાણી આમ થોડું તંગી હોય તો ઉપર જે લોકો પહાડ ઉપર રહેતા હોય એ લોકો નીચે લેવા આવે છે પાણી લેવા માટે આવે છે. તો એ લોકો ને ખબર રહેતી હશે કે એ લોકો કેટ એટલો એ પાણી માટે એ કરતા હોય છે અને ઉનાળામાં તો ત્યાં પાણી પણ પૂરું થઈ જાય છે પણ આપણા સાઈડ તો પાણીનું એટલો આમ પાણી એટલું વધારે છે કે આપણને એનો અપ એ નથી થતું કે પાણી ઓછું છે એમ
હા બિલકુલ કેમ કે પાણી હા
બરોબર છે કેમ કે પાણી જે વસ્તુ એવી છે કે જેના વગર જીવન શક્ય જ નથી એમ એટલે આજથી એવો નિયમ પાળવો જોઈએ કે આવનારા સમયમાં પાણીનો દુરપયોગ અટકાવીશું અને આ મારા ભવિષ્યને એક ઉજ્જવળ બનાવીશું એવું આપડો સંકલ્પ લઈને આપડે આગળ વધીશું બરાબર છે હા એકદમ સાચી વાત છે.
હા અને આ આપણે પણ એ આપણા મમ્મી પપ્પાને પણ કેવું જોઈએ કે આપણે પાણી નો બગાડ ના કરવો જોઈએ અને આપણે પાણી બચાવવું જોઈએ એ માટે તે આપણે તે લોકોને પણ થોડી ઘણી વાતો કરવી જોઈએ.
હમ્મ બરાબર છે
હમ્મ.